હમ અવાજ આવી રિયો છ? ઓકે.
તો આજનો ટોપિક આપણો નવો
નવો ટોપિક આપડે વાત કરીએ ને તો, આજે આપડે તહેવાર અને પહેરવેશ. તહેવારની વિશ તહેવારો વિશે વાત કરીએ આપડે.
તહેવાર તો આહા. ફેવરીટ ટોપિક મારો એમ. તમે શરૂઆત કરો કે હું કરું?
ના તમે જ શરૂઆત કરો. પછી હું કઉ.
તહેવારોમાં તો એમ ને કે કેટલા તહેવારોમ આપડે હિન્દુલામાં એમાં લઈ લઈએ દિવાળી, હોળી, ઉત્તરાયણ આ મેન ત્રણ તહેવાર એમ. એમાં આપડે વાત જોઈને બેઠા હોય. આપડે શરૂઆતથી શરૂઆત કરીએે ને કે, જાન્યુવારીની શરૂઆત હોય, ઠંડો ઠંડો શિયાળો હોય ને કાયમી સ્કૂલ સવારની સ્કૂલ હોય. સવાર સાત વાગ્યાન સ્કૂલ હોય, બપોરે બાર વાગે તો ઘરે વય આવીએ એમ.
હમ.
તો બાર વાગે ઘરે આવી, જમીને ઉપર ચડી જવાનું એમ. કે બપોરની પતંગ શરૂ કરવાની સાંજે સો વાગ્યા સુધી એમ. જ્યાં સુધી પવન ન પડી જાયને ત્યાં હુધી પતંગ ચગાવતા એમ.
હમ.
અત્યારે તો ઉત્તરાયણમાં એવું છે કે દસ વાગે પવન પડી જાય. દસ વાગ્યા સુધી સવારે પવન જ ન હોય. બપોરે પછી બાર વાગે પવન ધીમે ધીમે શરૂ થાય ત્યારે પતગ ચગતી એમ. પતંગમાં એટલો આપડે આનંદ ને કે મહિનાથી પેલા શરૂ કરી દેતા. મહિના દિની વાર હોય ને પતંગ લઈ આવીએે એ કોઈ પાંચ દસ રૂપિયા આપે તો રૂપિયા રૂપિયાની પતંગ મળતી. એ રૂપિયાની પેહલા પાંચ પતંગ લઈ આવીએ. પછી કોઈ પાંચ રૂપિયા પાછા આપે ને તો દોરો લઈ આવી એમ. મારું તો એવું અ દો કલર કલરનો ભેગું કરતો એમ. પેલા સફેદ લઈ આવતો, પછી લીલો લઈ આવતો, પછી કેસરી. એ રીતના હું કેસરી, સફેદ, લીલો પછી લાલ ને ગુલાબી એક ધારો કલર નઈ એમ. અલગ અલગ કલે કલરનો કલર અ દોરો છે એમ. એમ હું દોરો લઈ આવતો. એમાં પછી કોઈને ત્યાં પતંગ કાપવાનો શોખ નતો એમ. ચગાવવાનો શોખ કેટલી આધી જાય મારી એમ. અત્યારે તો બધા કાપ-તૂટમાં એમાં જ પડી ગયા છે એમ. પછી એમાં ચાઇનિસ દોરી વાપરીને પક્ષીને મારે ને પછી જો, આપણે ઉત્તરાયણ પૂરી કરીન, ઉત્તરાયણ પછી આપણે વાટ જોએ હોળીની. હોળી ધુળેટીની. હોળી ધૂળેટી માંય આપણે એટલો જ, એટલો જ એમ કે, જો ઉત્તરાયણ પૂરી થાય પછી આપડે એની વાટ જોતા હોય એમ. સ્કૂલમાં હોય ને તો કે એવા રજા પડી જાય આમ તણ ચાર દિવસ ની. એ ત્રણ ચાર દિવસ માં આપડે અહ પેલા તો ઈ અમે તો કાઈ કેસુડાની ઉપર નથી બનાવતા, અમે દુકાનેથી ઓલી પડીકી લઈ લેતા. દસ રૂપિયાન ડબ્બી આવતીને તોતા મેના ને એ ડબ્બી લઈને પાણીમાં નાખી દેવાનું નાત થાય તા. એટલે એ સવાર છે ઘાટો થઈ જાય એક નંબર. પછી બોટલમાં ભરી લેવાનો. પછી અમારે હેરીમાં જ શરૂઆત કરતા અમે. અ હેરીમાં ત્રણ અ દોસ્તાર એમ, એક ઉંમરના પેલા એકબીજા નવ લીયાવાનાં. એકબીજાને હેરખર રંગીવાય એટલે બીજા તમે રંગવાનું આવે હમજાનું? મોઢા ઉપર આખે આખા કલર કર નાખ વાના બાકી બીજા પછી હું વધારે કલર કરે, આપડે આછો-આછો કર નાખવાનો ખબર તો પડવાની નથી, એટલે જ્યાંથી નીકળી પછી ધીમે-ધીમે બહાર કાઢતા તા. હવે હેરી માંથી બહાર કાઢી લીધા ને તમે ઈ બધાને, પછ ન્યાંથી પછી બીજી હેરી માં જાવાનું. ઈ બીજી હેરીમાં હું એક-એક યુવાન ને કાઢવા ના, કાઢી, એ બધ્ એક-એક તરફ થઈ જાય, તો પછી આપડેય ઓછા પડી જાય, એટલે એક-એક યુવાન ને રંગતા થાયને, આખી ટીમ ટુકડી થાયન એટલે અમે ઈ ગામના ઝાંપે ભેગા થઈએ ને, આ ગામ ભેગું થઈ ગયું હોય એમ. પછી બધા અહીયાં રમીએ-રમીએ-રમીએ ખુબ રમીએ. ન્યાંથી પછી હવેળે નહાવા જાઈએ. હવે એને નવું-નવું પાણી શરૂ કર્યું હોય, એ ફુવારો સલું હોય એટલે ફુવારો મીન્સ મોટર શરૂ હોય મોટર માં ન્યાં નાહી, જેટલો કલરને કાઢીને નીકળે, પછી કલર તો પાણી માં નીક ઈ બે ત્રણ દિવસે કલર નીકળે પછી. એ કલર નીકળી જાય, પછી બીજા દિવસે આપડે ધૂળે એલે હોળી હું કેવાય પેલા તો હોળી હોય, હોળીમાં તો આપડે પ તાશા ને એ બધું ખાઈએ. હોળી ધૂળેટી પૂરી થઈ ગયા પછી આપડે, અહ એ એપ્રિલમાં આવે રામનવમીને, હનુમાન જયંતી, એમાં તો ડી જે ને એવું હોય ઈ બદરીનાથ ગાવાનું ને એમ પછી મે, જૂન માં એવું કાઈ ખાસ તહેવાર આવતો નથી એમ. પછી ડાયરેક્ટ આપડે આવે છે ઓગસ્ટમાં, જન્માષ્ટમી. અ જન્માષ્ટમી સાથ સાતમ- આઠમ હોય એટલે એમાંય આપડે સ્કૂલમાં નાના હતા ત્યારે અઠવાડિયાની રજા પડતી એમ. એ અઠવાડિયાની રજા તો ફિક્સ, કે શનિ-રવીથી, શનિ-રવી એટલે આપણે આઠ દિવસ ની રજા ગણી લેવાની. એ શનિવાર બપોરનું હોય, અને બપોર ની રજા પડી જાય એટલે આપડે પાછા રઈવાર સુધી, સોમવાર સુધી જાવાની, એટલે આઠ દિવસ ની રજા ગણ લેવાની
હમ્મ.
પછી એમાં આપડે ફરવા જાયએ કાઇક, ને અમે તો અહિયાં આજુબાજુમાં જે સ્થળ છે ને ગેસાણા વાક્યા છે, ને પછી કેવાય ને કે હનુમાન ગળા છે, ધારીક કોડિયાર છે, દીવ છે. તુલસી શ્યામ છે, દોણેશ્વર છે, બધા આજ બાજુના એમ અહ પંદર થી વીસ કિલોમીટર જેટલું થાય ને એટલામાં ફરવા લઇ જાય એમ ઘરના. ચાલો હાતમ આઠમ આવ્યો તો ફરવા જાય એમ, પણ એમાંઈ એટલું ટ્રાફિક. અહ આપણે હાથમ હોય, એટલે હું ઘરે બધું બનાયવું હોય ને અહ ઘણું બનાવતા પુરી ને
આપડે શું કેવાય સેવ ને, ગાંઠિયા ને, ચવડો ને, ઘણી વસ વસ્તું બનાવતા, ચકરીને, હવે તો બધું હું કેય કે સોકરા ખાતા નથી એમ. હવે તો એટલો કઈ શોખ રહેતો નથી એટલે હું, દુકાને થી કિલો દોઢ કિલો જોતો હોય તો લઈ આવે, જે હવાય જાય આ વસ બાકી તો પેલા તો ડબ્બા લઈ લઈન બેઠી જાતા. ઇજ ખવાાનું એમ. અવે હાતમ- આઠમ માં પછી પતા અમુક પત્તા ન શોખ હોય તો અમાર ઘરે કોઈ રમતું નથી. અ બાકી સાતમ આઠમમાં ઈ એનો ક્રેઝ હોય, બધા પત્તે રમવા જાય, ને પૈસા ની બાાયટ લગાડે ને ઈ રીતના.
હમ્મ.
પછી રાતે આઠ વાગે, અહ રાતે બાર વાગ્યે કૃષ્ણ જન્મ થાય, તો અમારે અહિયાં ઠાકર મંદિર સે. અને આમ આખું ગામ અમારે ભેગું થાય, દર્શન કરવા જાય, જન્મ થઇ જાય એટલે ભગવાનનો, એટલે હાયતમ આયઠમ આપણે ઈ મોજ શોખમાં એમ. બધા રજા લઈ લઈને આવે બાર હોય બધા પૂરી કરીને આવે હાવ ઠંરી થઈ તો આપડે બીજો તહેવાર હવે તમે અડધી અડધી વાત કરી તો સારું રે એમ.
આ એમ હાવે સાતમ આઠમ પછી હવે વાત કરીએને તો મેન તો આપડે હિન્દુ તહેવાર માં હોય ને તો નવરાત્રી.
જેના લોકો પૂરી થાય ત્યારથી જ પાછી આવે ને એક વર્ષ પૂરેપૂરી બધા રાહ જોય નવરાત્રી માટે. કેમ કે નવરાત્રી એટલે ગુજરાત માટે ફવરેટમાં ફેવરટ તહેવાર ગણી લેવાય. તેની લોકો બહુ સમય થી રાહ જોતા હોય છે. અને બધા રાત્રે ઘર બહાર રમે નવે નવ દિવસ અલગ અલગ ટ્રેડિશનલમાં. કપડા પહેરવાના ગરબા રમવાના.
દિવસો ગણે પછી કે એટલા દિવસ બાકી આવે આવતી નવરાત્રી ના એટલા દિવસ બાકી
કેટલાક જ દિવસો ગણવા બેસી જાય, બધાને એમ ફૂલ મોજ કરે બધા નવરાત્રી એટલે આપડા ગુજરાતીઓ માટે આમ. કેવાય ને કે આમ એઈ તહેવાર આવે એટલે નવ દિવસ કામ ને ભૂલી જ જાય. પરાણા પરાણા જવું પડે તો જાય બાકી એ રજા આપ પાડી દે સ્કૂલ એ રજા આપડી દે કોલેજ એ રજા પાડી દે. કામે જતા હોય એમાંથી બે પણથી જાય બાકી. રજા પાડી દે બસ એક જ વસ્તુ કે ભાઈ ગરબા રમો. મોજ કર ગરબારમાં મોજ કર.
ઈચતામાં એક નથી ફીડ આવતી. સુબે ઉઠા ખા લ દપર ક સો ગયા રાત મે ગરબા ખેલા. ઓર ફિર સો ગયા.
ફિર સો ગયા. હા બધું શું ખાવું? એવું રમવું કરવાા રમવા બસ અને એમાંય ત્યારે તો એવા એવા નવા નવા આ ગરબામાં પણ આ નવરાત્રીમાં પણ એક. એક પ્રોગલ આવી ગયો છે. જે દ કેવાય ને કે ગેરફાયદો મળ્યો કે બધા છે. ને ત્યારે ગ્રાઉન્ડ માં રમવાના શોખ. થઇ ગયા છે. બધા કે મોટા મોટા ગ્રાઉન્ડમાં જ છે ત્યાંને પૈસા ભરીને ટિકિટું લેશે અને ત્યાં એક મોટો કલાકાર આવતો હોય ગાતો હોય. અને ગરબા રમતા હોય પણ જે ગામડાની. હા ઈ બધું ઈ બધું થઈ ગયું પણ જે ગામડા ની અલગ હોય કે ભાઈ. બધા મંદિરે ભેગા થાય ગરબાગાય અને ગરબા લે જે ઢોલ તબલા ના તાલે લેતા હોય એની મજા જ કઈક અલગ છે. ઘણા બધા ગામડામાં એવું છે. કે ભાઈ બધા ગાય અને લે તો એમાં બહ મજા આવે અને એમ આમ કેવાય ને તો બઉ બઉ એટલે બઉ જ મજા આવે અને પછી વાત કરીએને તો નવરા તો હજી પૂરીું થઈ જ રહી હોય હજી તો, નવરાત્રીની આનંદીયો ન હોય. ત્યાં તો મજા આવી જાય પાછી કે ચાલો દિવાળી આવી હ પંદર દિવસ આ છે. દિવાળું
તો પછી એ દિવાળીમાં તો પેલા ત બધાને ખરીદી કરવાની હોય પેલા બધા ખરીદી કરી આવે. ફટાક લાવશો નામ તેને બધા. મોજ કરી અને એમાં વેકેશન હોય બધાને મહિના દિવસ. એટલે બધા એમાં જ પેડ્યા હોય કોકને ચત દિવસ નું દસ દિવસ ન પંદર દિવસ નું. બધા ઉપર આધાર રાખે બાકી વેકેશન. બધા ખરીદી કરી આવશે, પછી દિવાળી ના દિવસે ઘૂઘરા બનાવ છે. ઘૂઘરા એવું બધું ખાશે અને રાતે પછી આવે સમય. કે બધા ફટાકડા ફોડે બધા અલગ અલગ
તમે ઘૂઘરા બનાવો કે ગળા ઘૂગરા બનાવો કે તીખા બનાવો.
ગળ અમે તો ગળા જઈએ.
એટલે અમારી સા ઘૂઘરા ન જ બનાવતામ અમામે શું કે જલેબી ફાપડા લઈ આવીએ. દુકાને થી પણ.
એ તો અરે આ જલેબી ફાકડ હે ગય દશેરા. એ બશેરામાં હોય રામ. પછી જલેબી ફાફડી આવે ફળફળી આવે ફાફડી ન આવે.
નહી અમારે તો અહી પાપડી લાવે કે મંદિર બધા. ભેગા થાય ને ત્યાં પછી ખાળો કરે.
હમ.
ફાળો તો થયા જાયઈ
થઈ જ જાય એમાં કરવાનું ના હોય એ બધું થઈ જ જાય અને જે દશેરામાં તો જલેબી ને સોળ ફળ છે હોય પસીનો રાજ નવરાત્રી પૂરી થઈ દશેરા પૂરા થયા પછી આવે દિવાળી દિવાળીમાં ફટાકડા પડે ને એવું બધું કરે પછી આવી જાય દસ વર્ષ ભાઈ સવાર સવારમાં એક તો આખી રાત ફટાકડા ફોડ્યા હોય તોય રાત્રે કાંઈ તો હોુવે જ નહી હોય તો બે કલાક હોય ને હવાર માં વહેલા પાછ અચછ જાગી હ તો બધ દર્શન કરવા જ મુપ દર્શન કરશે બધ કરશે ફૂલ એ દિવસમાં કામ વાંચવું લખવું ઘણું એ બધું તો ભૂલી જ ગયા હોય બધા એ પડ્યા હોય છે તહેવારો પછી આવે ભાઈ બીજ એટલે એટલા દિવસ જે સમયગાળો છે ને એ સમયગાળામાં એકલા હમરો તો તહેવારો જ આવે છે કે ભાઈ બીજા આવી જાય નામાં આવી જાય કઈ હોય તો બેન ના ઘરે જાય જમવા જાય ને એ બધું હોય અને અંદરમાં
આપે કે ને ભારત દિવસ એ ઉત્સવ ન
હા હા એવું છે
ઉત્સવ છે એટલે આપડે છે બાકી તો શું થાકી જાય આપડે કે હવે હું કીને કરવાનું આપણેે એમ સવારે ઉઠીને કામે જવાનું રાતે આવીને જમી લેવાનું સુઈ જવાનું બસ આના જ કરો ને આ તો હ આપડે તહેવાર નો ઉત્સવ આવી ગયો ને એટલે એમ કે આપડ આનંદ ર એમ કે ભછ લઈ ને મહિનો દ ને મહિનો દ આપડે કાઢી લઈએ પછ હમણાં નત્ર ને મજા આવી એમ આ પા મહિથી ઘંે ને ઉતરાયણ આવીએ ને મજા આવીએ એમ પાછું સાયકલ શરૂ જ રહી એમ
હ શરૂ
હમ
એ સાું ચાલ અટ થઇ ગ
હા પાછો હવે તમે ફ્રીજ છો કે પછી હવે
ના અત્યારે ફ્રી નથી હવે
પણ હવે વાત કરી લ એક મિનિટ છે તો કે હવે પાછો ફોન થશે કે
ના હવે તો નઈ થાય અત્યારે એટલે અત્યારે પંદર વીસ મિનિટ જેવું કામ છે અડધી કલાક તો ઓછામાંછી કદાચ થઈ જશે એટલે અત્યાર સુઈ નથી
હા તો વાંધજ છે વાત
હા તો સારું વાલ
હા